હલો બસ મજામાં કેમ છો?
હું પણ મજામાં જ છું.
બસ કઈ નહી આ જમી કરીને પરવાર આવેય એ
હા. બસ હું પણ જોઉ ને આજે તો મને બહુ મોડું કે ઘુંપના વયે
અચ્છા આજે મોળું થઈ ગયું. તમારે.
હા આજે મોડું થઈ ગયું થોડા ગયા હતા. વેકેશન કરવા તો બસ આવી ગયા આવી ગયા હ વેકેશન કરીને આ પોતપોતાના ઘરે, તો પછી એ જ થોડું તમને તો ખબર જ છે, કે આપણે બાર- જઈએ આપણા રસ સ્ત્રીઓ વગર ઘર તો સ કેવું થઈ જાય.
હા એ તો ખરી વાત તમારે મારે પણ તેવું જ હતું. હવે આજે આવીશું, એજ ઘર ડસ્ટિંગ કેરાન પછી જમમાં લેટને.
હ, તે મારે પણ એવું જ ચાલતું તો એ બધું કર્યુંને અત્યારે જો કે આ શાક બનાવું છું. દાળ ભાત એવું થઈ ગયું છે હવે શાક બનાવું છુ પછી રોટલી કરીશ. જો શાક- પન કંઈ અતું ની ઘરમાં, કાંદા બટેકા બનાયવા છે.
એમ સરસ લાગે.
હા, કંઈ નહીં, એ તો- કાંદા બટેકા તો બઉ
હં, એ દાળ ભાત જોડે પણ સારા જ લાગતા હોય છે. હમ્મ.
બસ, હવે સ્કૂલો પણ ચાલુ થઇ જવાની. છે. એ જો ને અત્યારે એ છોકરાઓની બધું આવીને બેગ ને શું સે.
હમ્મ.
કપડાંનો તો એટલો ઢગલો હતો. કે ત્રણ મશીન કપડાં થઈ ગયા.
બેગ જ નથી ખોલ્યા છો આમ, જ પડી રયા છે. પેલા હું ઘરની ડસ્ટિંગ કરી દેઉં જમવાનું બનાવી દેવું. પછી લાસ્ટમાં પછી, બેગ અન પેક કરું.
બેગ તો મારે એક તો કરવાની બાકી જ છે અનપેક તો પણ ઉ અતી નય. મારી પાછળથી બધા કપડાં ધોયા નતા.
હા.
એ બધા કપડા અને બધું કેટલું કામ થઇ જાય આપણને ઘરે.
એજ એજ આપ બે દિવસ ઘરે ના રહીએ આપડું ઘર કેવું થઇ જાય ને, આપડા વગર.
તો સુગર આમ. કેવું ઘર મૂકીને ગયા હોય ને આવીએ ત્યારે કેવું ઘર મળે.
હું તો અડધું તો ઘરને જોઈ જોઈને હું તો ટેન્શનમાં ચડી જાઉ કે આ ક્યારે થશે હવે.
સાચી વાત છે, હજુ તો મને બે એક દિવસ લાગશે બધું સરખું કરતા.
મને પોતાને.
તો શું આટલું ઘર બંધ પડડ્યું હતું મહિનાનો.
હમ. મારે પણ એજ વાત છે.
એ જને.
બાકી વાત નાતો. ગઈ ન આ સવારની પોરમાંચ દૂધી નું શાક બનાવેલું.
અચ્છા. દૂધી તો બહુ સારી તમારી હેલ્થ માટે, તમારા હાર્ટ માટે પણ દૂધી બહુ સારી છે.
ચાલ દુધદી બનાવી જને ખાવામાં પણ સારું લાગે.
છોકરાઓ ખાઈ લઈ?
હા ખાઈ લ દહી વહી નાખુંમને દહી દડ ખાઈ લ.
સારું છે મારે તો નથી ખાતા અમારે તો દૂધીનું શાક પછી બનાવુંને તો દૂધીને ચણાની દાળ મિક્સ કર.
હા નહી ન હું ફક્ત દરી નું શાક બ મરચા ટટર નાખી દે. અરે થોડું થોડું દહી. એ અંદર અને લોકો ખાઈ લે સરસ લાગે.
અચ્છા.
એ તો ભાત તો એ જ છે નાઈ ખાય તો.
હા એ તો આપડે કરતા જોઈએ. હવે દાળ ભાત તો અમારે ભી પેલી દાળ ભાત. છે.
હા, એજ, એજ.
હા, હ. કેમ કે મને પોતાને રોજ દાડભાત જોઈએ. દાળભાત વગર અધૂરું લાગે મને જમવાનું. હા એ જ ને.
હમ.
બોલો, બીજું શું ચાલે?
બીજું, કંઈ નહીં, બસ.
થઈ ગઈ, તમારે તૈયારી થઈ ગઈ, છોકરાંઓને સ્કૂલ મોક લવાની?
હા, થઈ ગઈ છે. અડધી થઈ ગઈ છે, અડધી બાકી છે. નાનીને યુનિફોર્મ લાવવાની છે. મોટીની લવાઈ ગઈ છે. હં. એ જ એ જ. એના કારણે જ.
બરાબર.
સ્કૂલ જવાની.
સારું ને પછી તો તમને થોડો ટાઈમ ઓર મળી જસે.
હા.
થોડો ટાઈમ ઓર તમને મળી જશે ફ્રી, એમ.
હા, હવે જોઈએ કેટલો સમય મળે.
એજ ને. સમય તો આપણને જેટલો મળે ને એટલો ઓછો. ઘરના કામ ખૂબ તા જ નથી.
તો ઘરના કામથી જ આપણને અ ફુરસત નથી મળતી. આખો દિવસ કામ લાગેલું જ રહે છે આ નહીં તો આ, આ નહીં તો આ. કરતા જ રહો કંઈક ના કંઈક ના કંઈક. હા.
સાચું ક્યું તમે. બસ મારે જો ને હું હજુ તો કાલે આવી છું, પણ બેઠી નથી આવીને, એટલા કામ છે. કાલે આવી છું પણ આવીને બેઠી નથી એટલું કામ છે.
હા, હા, મારે પણ. હું જો કાલે સાંજે આવી, આવીને થોડું પણ આપણને શું ગમે નહીં. તો પાછું થોડું ક્લીનિંગ કરી, આ કરી, પછી જમવાનું બનાયવુ. રાતે તો કઈક એટલે અવારે સવારે ઉઠી ઉયઠી ત્યા થી જ કામ માટે લાગી પડી. અત્યાર સુધી પરવાડી નથી છું, બોલો.
એ, એવું જ છે. હમણાં મારે બી જો ને મને એવું લાગે છે સાંજ ઠઇ જશે મને તો.
મને પોતાને હવે જો ને આ બપોર તો થવા માંડી. જમવાનું ખાધું છે ખાલી બસ. હવે બધું કામ બાકી છે. સાંજ મારી હો થઈ જ જવાની. અને આપણનું મન પાછું કેવું ને, કે બધું આમ કે નહીં કે ફટાફટ પરવારી દઇએ, આમ લાંબુ નથી ખેંચતા આપડે પાછા એ વસ્ તુ ને
હા એ જ ને, આપણને એમ કે ક્યારે બધું પતી જાય. આમાં, હું પણ સવારથી કરું છું, તો મને થયું લાવો ને અમને થોડી વાર તમારી જોડે વાત
એ જ એ જ, બધા હોય કોઈ આમ કે ને, કે પછી કરીને એવું. ચાલ ને. મારે તો તે એવું નથી થતું. હું તો આમ થાય હમણાં ને હમણાં કામ પતાવું.
હા, નહીં નહીં સાચું. મેં પણ અત્યારે તો જો બધું. ઉપર ઉપર કયરુ છે, હવે એકદમ ડીપ ક્લિનિંગ કરવાની છે મારે. ડીપ ક્લીનિંગ કરી દઉં.
યા
તો શાંતિ થાય.
કઈ વાત તમા
હા એજ ને તો તમારે બસ તમારે તો જમી કરીને પ હારી ગયા તમે તો
ત જમી લીધું વાસણ હવે ધોઈ કાડું થોડાક. હવે જો આ કેરી ખાવં છું.
કેરીની સીઝન એટલે બસ રસ ને કેરી કટકીને એમાં જ ચાલતું હોય બસ આખો દિવસ.
જ આ આજ તો વરસ કેરી જ ખાવાનું અને પછી ક્યાં મળે કેરી જેટલું હોય એ ખાય લિયે. હલો.
હા બોલોને.
એ આજ તો મહિના હોય ગે કેરી ખાવાના પછી ક્યાં .
હા પછી તો આખો વર્ષ રાહ જોવી પડે.
ઘણા બધા લોકો એમને સ્ટોક કરીને પણ રાખે છે.
હા રાખે છે સ્ટોર કરીને પણ હું તો સ્ટોર કરેલી માં.
હમ્મ હમ્મ.
તું તાજી તાજી જ ખઈ લીએ અમે તો. હા તાજી તાજી જ ખઈ લીએ રસ બનાવીન. અમારેત અત્યારે રસ ને એવું જ બધું ચાલતું હોય. રસ પુરીને રસ ઢોકળા ને પડવાળી રોટલી ને.
હા.
તમે પછી રસ માં શું નાખીને ખાવ? જીરું મીઠું એવું કશું નાખો?
હમ્મ હમ્મ મ મ મારી બેન છે ને ત્યાં તેને ત્યાં છે ને થોડુંક શું કઈ સુઠ નું પાવડર, ઘી પણ નાખે એ તો.
હા તો શૂ પેલો રસ હું પણ નથી નાખતી પણ મારા અહીંયા બધા નાખે છે, તો એ વાયડો ની પડે તમને.
મારી બેન કે છે કે આવુ પણ હું કોઈ દિવસ કર્યું નથી.
હા રસભાત પણ ખા ખાય છે અઈયા તો લોકો
છે બધા ખાય છે. પણ હું નથી ખાતી.
હા મેં પણ કોઈ દિવસ ટ્રાય નથી કયરુ. પણ મારે ત્યાં અહીંયા ખાય છે.
મારે અહીંયા તો કોઈ ખાતા પણ નથી, હું ટ્રાય પણ નથી કર્યું.
હા હા. સારું ચલો તો આવજો ત્યારે.
હા સારું સારું ચાલ મળ્યે આપડે પછી.
હા મળીએે જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ તમે તમારું કામ પતાવી લો, પતાવી લો. તમે પણ તમારું કામ પતાવી લેવ, હું પણ મારું કામ પતાવી લેવું.
હા એ જ ને હવે કામે લાગીએ ને પાછા થોડી વાર વાત કરીને શું માઇન્ડ ફ્રેશ થઈ ગયો થોડું અ બ્રેક લઈ લીધો થોડો
ને પણ હ અ આખો દિવસ કામ કામ પણ કરવું આખો દિવસ આપણે હેરાન થઈ જએને. થોડું પાંચ દસ મિનિટ નો બ્રેક થઈએ તો આપને થોડું સારું પણ લાગે અને કામ કરવાની આપણી પાછી ઝડપ પણ વધી જાય.
એજને ચલો હવે તો બેટરી ચાર્જ થઈ ગઈ છે. થોડી વાતો કરીને મળીએ, આવજો ચલો હા, આવજો.